હલો-હલો.
હું કરો પ્રતિકભાઈ?
કંઈ નહી બસ બેઠા જો અહિયાં.
એવું છે. જમી લીધું કે?
હા બસ જમીને બેઠા.
એમ છે.
બોલો-બોલો. તમારે શું ચાલે?
બહ અમેઈ આગડી જમીને બેઠા જ છે.
એવું છે!
હા.
સારું-સારું. શું કેછ તબિયત પાણી?
તબિય પાણી હારામાં હારા હો.
સરસ લ્યો. શું કેઈ કોલેજ કેવી ચાલે?
હુ કોલેજ હમાં હારા
હમ્મ. એ શું, મેન વિષય શું છે?
હ આપડે કેમેસ્ટ્રી
હમ
તો પ્રતિક હમ તો પ્રતિકભાઈ આપડે ને આપો ને આપડે પાણી ના બચાવ વિશે વાત કરવાની
પાણી નો બચાવ કરી લઈશુ
હમ્મ હા તમને તો ખબર છે પાણી આપણા માટે કેટલું જરૂરી છે. જળ હું કે જળ છે તો જળ છે તો જીવન છે.
હા, એટલે ને પાણી વગર તો શું કેહેવાય કઈ નથી પોસિબલ.
હું કેહેવાય કે આગ હું ભલો જળ જળ છે, તો જીવન છે એ ખાલી સૂત્ર નથી. કઈ એક સત્ય છે એમ. એમ કેવું કે કે પૃ્ પૃથ્વી પરના દરેક જીવ અને પાણી પર આધાર રાખે છે. આપદેય જીવમાં આપડે આવી જાય. માણસ, પશુ પક્ષી, વૃક્ષો, ખેતી દરેક હું કે પાણી ઉપર જ આધારિત છે. એટલે એવું કે પાણી વિના આપણે શું કે જીવન જીવનની ક લ્પના ના જ નો કરી હકાય.
પાણી એક એવી વસ્તુ છે. આપણે ક્યારે પણ આપણી પાસે હોયને, ત્યારે આપણે એની કદર નઈ થાય. પણ જયારે દુષ્કાળ કેવું પડશે. એટલે ત્યારે તમારે જોવું તમને વેલ્યુ સમજાશે. બાકી હમણાં તો જોવ આપણે ક્યાંક હોય. તો પાણીનો નળ ચાલતો હોય, તો આપડે એમ. થ કે ભલે ન ચાલે જવા દઈએ પાણી આપણે વેડથી નાખશે ગમે. પણ એઈજ પાણી જયારે આપણેે સરળતાથી મળી ના રહીને. ત્યારે આપણે પાણીની વેલ્યુ સમજાય કે પાણી શું છે ને સે માટે આપ પડે એને શુ કેવાય વેડફી ન નાખવું જોઈએ. તો આપણે એવી ખોટી બાબત પર ધ્યાન દેવું જોઈએ કે ના ભાઈ આપણે ખાલી ખોટો નળ ચાલુ ના રાખવું. જેટલું પીવું હોય, એટલું પાણી જ લેવું. વધારે ઢોળવું નહીં. કેમ કે અત્યારથી બચત કરીએ, તો આગળ જતા કામ લાગશે. આપણે જ કામ લાગવાનું છે ને, બીજા તો કોઈ નથી લાગવાનું.
હ, અને ખાસ વાત શું કેવાય ઈ છે. તમને ખબર હશે કે પૃથ્વીમાં એકોતેર ટકા પાણી છે. હવે એ પાણી છે, પણ એમાંથી શું કે ત્રણસ ટકા પીવા લાયક પાણી છે. મીઠું પાણી એમ
કે મીઠું પાણી છે, ત્રણ ટકા. હવે, ત્રણ ટકા જ નહીં આપણે બજાવશું, તો પછી તકલીફ તો પડવાની છે.
પડવાની છે. ઈ જ મેંન પોઈન્ટ છે કે આપણે પાણીનો બચાવ કરવો જોઈએ
હું કે એક ટીપુ પણ અહીંયા છે ને, આપણે હું કે મૂલ્ય એ એમ.
હા હા.
કેમ કે જો આપણે એમ કે ભારતમાં વસ્તી, વસ્તી ઘણી વધે છે. પછી ઉદ્યોગોના વિકાસ વધે. પછી ના
નાશ થાય છે.
એ જ ને.
જંગલમાં આગ લાગી જાય.
પછી આપણે વરસાદ છે તો એનું કે શું કેહેવાય કે વરસાદ બદલાતા ચ ચકરાને કારણે ને પાણીની ગંભીર સમસ્યા ઉભી થાય છે.
હ
વરસાદ હું કેવાય કે વરસાદ નું ચક્ર છે ને ફરી જાય છે. જેટલો ઊંગે કાક તો વધારે પડે છે. કાક તો જેટલો આશાથી આપણે જોઈએ છેએ ને એટલો મળતો નથી.
મળતો નથી.
ને હું કેવાય કે ઘણા એક ગામો અને ઘણા શહેરો એવા છે ને, કે જ્યાં પીવા માટે પાણી નથી.
એટલે હું કઈ દૂર સુધી દૂર દૂર સુધી જ કેટલા કિલોમીટર જા ચાલીને જઈ ને પ તાજા પાણી લેવું પડે.
હા,
ત્યારે હેઈ ને કે આવું ન થાય ને એના માટે હેને પાણી આપડે હેને સાચવવું બહુ ઉપયોગી છે.
ઉપયોગી છે.
શું કેહેવાય કે આપણે ખુદ જાણીએ ને તો કે પાણીને બચાવવા માટે હેને, નાના પગલે થી શરૂ કરી ને તો સારું સારું કેવાય કેમ કે, નળ ખુલ્લો હોય તો બંધ કરી દેવાય. પછી પાણી ની બિનજરૂર બગાડ નહીં કરવાનો.
હા એ તો મૈ કીધું હા,
વરસાદી પાણી હોય તો એનો સંગ્રહ કરવાનો કારણ કે એવું નથી કે, કે ઈ આ બે દિવસ બગડી જાય એવું તો કઈ નથી એટલે એનો સંગ્રહ કરવાનો.
આપડે અંડરગ્રાઉન્ડ ટાંકા હોય એમાં આપણે સંગ્રહ કરી શકીએ, એનો એટ એટલા તો ઘણાય ઉપાયો છે, સંગ્રહ સ્ટોર કરવાના આપડે એને,
હમ,
પણ એમ કે એક મોટો ઉપાય એમ કે આપડે એક ટાકો હોય અંડરગ્રાઉન્ડ એમાં સ્ટોર કરી શકીએ, તો એ પીવાલાયક પાણી પર રહી શકે ને સારું પાણી રહે એમ, તો આપડે ફિલ્ટરની કે એવી કઈ જરૂરી નો જરૂર ન પડે એટલે નો વાંધો આવે,
ને ગમે એમ કે લીકેજ હોય ને તો એને તરત બંધ કરી દેવાય, પછી આપણે ખેતી હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ થી તમને ખબર છે કે, પાણીનો ઓછ ઉપયોગ થાય.
હા,
હું કે તો આવી આધુનિક હું કે પદ્ધતિઓથી આપણે, થોડો થોડો કરીએ તો પાણીનો દુરપયોગ છે ને બંધ થશે.
નાંધ
પછી, કાઈ નહી તો હે ને કે શાળાઓ હોય, કોલેજો હોય અને સમાજમાં હે ને, પાણી બચાવવા અંગે હેને જાગૃતતા ફેલાવી.
જાગૃતતા ફેલાવી જોઈએ.
હમ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં દરોજ છે ને થોડું પાણી બચાવશે. તો લાંબો લીટર પાણી બચી શકાશે થોડુંક લીટર બચાવશે તો પણ,
હા એ તો જરૂરી છે હવે આપડે કોઈને ઘરે ઘરે તો કઈને જવાના નથી. માણસ પોતે જ સમજે અને પોતે જ બચાવ કરે તું જરૂરી છે આપડે કમાઈ ને કેવા જાય ભાઈ કે નઈ ભઈ તું પાણી બચાવ આવી રીતે ટાઉનમાં તો કો આપડું માનવાનું તો નથી એટલા માટે જો આપડે કોઈને કહી તો ન શકીએ પણ ખુદ માણસ બધી પોતાની જાત ના એટલું વિશ્વાસ રાખે કે નહી પાણી મારે ઢોરવું નથી અને હું ન તો મારે અથવા તો મારી પેટીને આગળ ક્યાંક કામ લાગસે તો એ સમજી શકાય બાકી એ છે આપડે આમ સમજાવા જઈએ તો મને નથી લાગતું કોઈ સમજી શકે ખ ત્યાં સુધી ન સમજે ત્યાં અને
આ પાણી શું છે કે આપણા માત્ર માટે જ નહીં પણ આવનારી પેઢી માટે પણ હું કે બચાવુ જરૂરી છે.
જરૂરી છે હ.
જોકે આજે આપણે ને પાણી નો દુરપયોગ કરીશું તો આવતી હું કે આવતીકાલે આપણા બાળકો છે પાણીનો સંઘર્ષ કરવો પડશે એમ
સંઘર્ષ કરવો પડે.
નહી હું કે રેડી છે ને, કારણ કે અત્યારે જો આપડે પાણી બગાડ કરશું, તો આગળ જતા સાહેદ પાણીનો હું કે ઓછો પડે અને એના કારણે ચાલીને જાય, પાણીને કઈ એવો સમય આવશે કે પાણીને ખરીદવું જોશે. જે અત્યારે મળેહે ઈ. પણ નહી મળશે.
નહીં મળે. એટલે અત્યારે, અત્યારે જો તમે જંગલમાં જાઓ તો ત્યાં દુષ્કાળ પડ્યો હોય તો જે પ્રાણીઓ રેહતા હોયને, કેટલી તકલીફ પડે. પાણી પીવા માટે દૂર દૂર સુધી જવું પાણી ગોતવા માટે તો આપણે બની તો એવું કરી શકાય કે આપણા આજુબાજુના વિસ્તારમાં કોઈ પ્રાણીઓ રહેતા હોય. આપણે એના માટે ત્યાં એક કુવો અથવા તો હોય એવું કંઈક પાણી સ્ટોર થઈ શકે એવું કઈક બનાવી શકું છે અથવા તો આપણે નદી અથવા તો જે નહેર હોય. એ વધારે લાંબી કરવી જોઈએ. એને માટે એને લઈ જેને લીધે પાણી વધારે સ્ટોર થઈ શકે અને આગળ પધીને કામ આવી શકે. તો એવું સરકારની તો કોઈ બીજા આપણે અને સરકારે બનાવેલું હોય, એમાં તો આપણે નુકસાન ન કરવું જોઈએ. નહેરું જે બનાવી દીધી છે સરકારે ગામડે ગામડે નહેર નીકળે.
એ જ ને.
હા, એ બધી સારું રાખવું જોઈએ. એટલા માટે આપડે આપણે બનાવીએ ન તો કઈ નહી, પણ જે બનાવી ગયલ છે. કોકે બનાવી દીધું છે. તો એને આપણે શું કેહેવાય કે નુકસાન ન કરવું જોઈએ. અને એને સારું રાખવાની જવાબદારી આપણી છે. કારણ કે પ્રાણીઓ પણ પીસે તો આપણેે શું કેહેવાય કે સારું રહેે છે. એ પણ જીવત છે, આપણા માટે એને જીવન જીવું જરૂરી છે અને જીવન જીવવા માટે પાણી પીવું જરૂરી છે. તો આપણે ખોટું નુકસાન ન કરવું જોઈએ.
હું કેહેવાય કે વૈજ્ઞાનિકોએ પણ ઘણી વાર ચેતાવણી આપી છે. કે જો આપણે પા ણીનો આ જે રીતે બગાડ કરશુંને, તો આવનારા વર્ષોમાં શું કે પાણીની અછત બહુ
અછત કી ગંભીર બનશે અને એ નડવાનું આપણે જ છે.
હમ્મ. ને પાણીની અસત માત્ર અહ પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ ખેતી આપણે કરીએ ખોરાકનું ઉત્પાદન, પશુપાલન, વીજળીનું ઉત્પાદમ દરેક દેશના અર્થતંત્રને પણ અસર કરશે.
અસર કરશે. કારણ કે પાણી વગર કાંઈ શક્ય જ નથી. આપણે જોવો કંઈ બુ ઉગાડવું હોય, ખેતી કરવી હોય, કોઈ પણ વસ્તુની તો પાણી વગર તો ખેતી થાવાની નથી. ને ખેતી નથી થવાની, તો અનાજ ક્યાં સુધી? હવે ઈ મેળે જ્યાંર સુધી જથ્થો હશે ત્યાં સુધી. પછી અનાજ ઊગતું જ બંધ થઈ જાહે, તો આપણે ખાવાનું પણ ક્યાંથી
હા. એમ જ તે. કેમ કે
થી બનાવી શકાય.
હા, ઈ જ ને. કારણ કે, એક જો હમણાં એક ભાઈએ કીધું તું, એટલે મને યાદ છે. કે હું કેઈ એને લાઈન દીધી હશે આખી. પાણી બચાવો એ માત્ર ફરજ નથી. પરંતુ આવનારી પેઢીને, પ્રત્યેની આપણી જવાબદારી છે. જળ બચાવો, જીવન બચાવો. કારણ કે, દરેક ટીપું છે ને ભવિષ્ય ઉપ પર આધાર રાખે હે. એટલે હુ કેઈ
દસ હુ કેઈ, સો ટકા માંથી વીસ ટકા લોકો પણ સમજતા હોય ને તો આવનારી પેઢી માટે થોડુંક સરસ રહે.
સરસ રહે એમ.
ને આપણે એક વિદ્યાથ હમ્મ. આપણે એક વિદ્યાર્થી છે, એટલે આપણા માટે મોટી જવાબદારી કહેવાય. કારણ કે આપણે હે ને પાણી નો બગાડ ન કરવો જોઈએ. અને ઘણા પરિવારો, મિત્રો અને સમાજમાં પણ પાણી બચાવવા માટે અહ પ પ્રેરિત કરવા જોઈએ એમ.
પ્રેરિત કરવા જોઈએ.
જયારે દરેક લોકો પોતાની ફરજ નિભાવશે ને, ત્યારે પાણીનો બચાવનો હેતુ છે ને સફળ થાશે.
ઈ સફળ થશે, ત્યાં સુધી સફળ નહીં થાય. અને આપણે જ બધે કે આગળ બધી આગળ એ આગામી પેઢીને આપણે શીખડાવું જોશે, કારણ કે ગામડા ના લોકો તો હજી સમજું કદાત તો નો સમજતા હોય તો આપણે સ સમજાવું જોઈએ ક્યારેક. કે ભાઈ ના આવી રીતે તું પાણી નો બગાડ ના કર.
હમ્મ.
તો સારું રહેશે આગામી સમય માટે. હવે બાકી તો શું કહેવાય કે દુક કાળ પડશે ત્યારે. પછી એને ખબર પડી જ જાશે, કે ભાઈ પાણી કેટલું મહત્વનું છે. અને એનો આવી રીતે બગાડ ના કરવો જોઈએ, તો એટલા માટે આપણે સારું રેઈ, કે આપણેે સલાહ આપીએ. અને સલાહ એવા માણા ને અપ પાઈ કે, જે આપણી આમ સલાહ હકારી શકે. એટલા માટે પાણી માટે તો આપણે ગમે એને સલાહ દઈ શકી.
તે સરકાર ને પણ હે ને, ઘણા ઓલા ઉદ્યોગો જ રાખવા જોઈએ. મતલબ હુ કેહી ગામે-ગામે લઈ, પણ પાંચ-છ ગામ વસાડી એક ઉદ્યોગ તો હોવો જોઈએ, કે જેમાં બગા બગાડ થયેલો પાણીને હે ને શુદ્ધ કરી શકાય.
હા પણ હવે આપડે ક્યારે કેને કેવા જવુ આમાં આ સમય એવો છે. ને કે કોઈને આપણે કહી ન શકાય કારણ કે કોકને, કહીએ તો એને ખોટું લાગે કે ભાઈ આ જો મારી નિંદા કરે આમ કરે તેમ કરે. એટલે એ માટે આપડે આ સમય એવો નથી કે આપડે કોઈની સલા સારી થઈ શકે સારી ખરાબ ગમે એવી સલાહ ન માને માણસ.
હ તો પ્રતીકભાઈ કઈ વાંધો નહી પછી પાછો ફોન આવશે. તો આપડે કઈક બીજા ટોપિક વિશે વાત કરશું હા.